હલો!
કેમ છો?
બસ બહુ મજામાં, તમે કેમ છો બેન?
અરે! તમારો અવાજ સાંભળી મીઠો-મીઠો બસ મજામાં એટલું બોલો ને ત્યાં તો ઓહો- હો- હો -હો મને એમ. થ્યું. કે વાહ, આજ તો આ બેન નો અવાજ સાંભળ્યો ને મજામાં કીધું ને એટલે હું ઓર મજામાં આવી ગઈ. અરે, આજ તો મને એમ થ્યું ચાલો હું તમારી જોડે મ મહિલાઓ માટે ન વાત કરું. કે આપણે મહિલાઓનું કેટલું મહત્વ છે? ખરેખર, મહિલા ન હોત ને તો શું થાત આ જગત માં. મહિલા છે તો જ બધું છે. અને મહિલા અબલા જીવન હાય. તુમ્હારી યહી કહાની જો સુન કર આયે આંખો મેં પાની ખરેખર, એ વાક્ય બહુ જ સરસ છે. ત્યાં આજે મહિલા કેટલા બધા સ્વરૂપો લેય છે? જયારે સૌથી પહેલા તે જન્મે છે ત્યારે સાવ નાનું બાળક હોય છે. પછી એમાંથી ધીમે -ધીમે -ધીમે -ધીમે કરતા યુવતી બને છે. યુવતીમાંથી એક સ્ત્રી બને છે, સ્ત્રી માંથી પછી એના લગ્ન થાય છે. લગ્ન થ્યાં પછી એક વહુ બને છે. વહુ બયના પછી એક બને છે. અને માં બનાયા પછી ધીમે- ધીમે- ધીમે કરતા આગળ સાસુ બને છે. સાસુ બન્યા પછી એ દાદી બને છે. કેટલા સ્વરૂપો છે સ્ત્રીના? આપણને ખરેખર એમ થાય. કે સ્ત્રી એક હોવા છતાં એના સ્વરૂપો કેટલા અલગ- અલગ છે. ખરેખર, આપણને એમ થાય? કે આહા-હા મહિલા એટલે મહિલા ખરેખર મહિલાનું જીવન તો. આપણેે એના વખાણ કરીએ એટલા ઓછા છે. મહિલા માટે તો આજે મહિલા ને માં કહેવામાં આવે છે કે માં છે તો બધું છે. આપણી બધી મા માતાજીઓ આપરી કુલદેવો બધી એ પણ માં જ છે. એટલે માં છે તો બધું છે. અને આપણેે મહિલા તરીકે ખરેખર, કેટલા બધા સ્વરૂપો ને કેટલી બધી ફરજો બજાવીએ છીએ. ખરેખર, સાચી વાત છે ને તમારી?
એકદમ સાચી વાત કરી તમે સ્ત્રી હોવાનું તો મને પણ બહુ જ ગૌરવ છે. અ નાની હતી ત્યારે સ્કૂલમાં મારે એક નિબંધની સ્પર્ધા હતી ત્યારે મેં આ વિષ લીધો હતો નારી તું નારાયણી. નારાયણી ખરેખર નારાયણીનું સ્વચ ચોટ રૂપ કેહેવાય નારી એટલે નારાયણી એટલે દેવી. સ્ત્રીના અનેક રૂપ છે એમાંનું એક દેવી સ્વરૂપ છે એનું. જાણે જુઓ તમે રસોઈ કરતી હોય તો તેના હાથમાં વેલાણ હોય. ઝાડુ પોછા કરતી હોય તો એના હાથમાં સાવરણી હોય. કપડાં ધોતી હોય તો એને હાથમાં ધોકો હોય. રસોઈ કરતી હોય તો તેના હાથમાં વેલણ હોય સાથે ચમચો હોય સાથે ઝારી હોય તમે કે કેટલા દીકરીની સાથે બહાર ફરવા જતી હોયને દીકરીનો હાથ પકડી ને ચાલતી હોય. તો તમે જેમ વાત કરી એમ નાની હતી ત્યારે નાનકડી બા બાળ બા બાળકી હતી. પછી મોટી થઈ તો છોકરી બની પછી યુવતી બની પછી સ્ત્રી બની પછી બની દાદી બની સાથોસાથ કેટલું કેટલું બને છે. એક બેન હોય છે સ્ત્રીનું એક સ્વરૂપ બેન નું હોય છે એક સ્વરૂપ નણંદ નું હોય છે એક સ્વરૂપ ભાભી નું હોય છે એક માતા નું હોય છે એક દાદી નું હોય છે મામી હોય છે કાકી હોય છે કે કેટલા એના સ્વરૂપ હોય છેને દરેક સ્વરૂપમાં તે પોતાનું સો ટકા આપતી હોય છે હા કોઈ હોય છે સ્ત્રીઓ એવી પણ એની પાછળ હું તો એવું માનું છું કે તેના ઉછેરનો અભાવ હોય શકે બાકી મૂળભૂત સ્ત્રીનો શ ભાવ જ એવો છે કે બધાની માટે કરી છૂટ વાનો બધાની માટે પોતાના સોએ સો ટકા આપવાના. બાકી કોઈ પણ બાળકીને એની માં જ પૂરો ટાઈમ ના આપી શકી હોય તો એ બાળકી ક્યાંથી સારું શીખી શકવાની. બાકી જો માવતરે સારા સંસ્કારને એ બધું આપ્યું હોય તો એક સ્ત્રી પોતાનું ઘર તો તારે પણ સાસરિયાનું ઘર તારે. એમ કહેવાય છે કે દીકરી બે ઘ ત ર તો સ્ત્રી હોવાનું ગૌરવ આપણે પોતે પણ અનુભવી શકીએ ને આપણી માને આપી શકીએ અને આગળ જતા આપણા સાસુને પણ આપી શકીએ. મારે હું પરણી ને સા સાસરે આવી ત્યારે વસુને બહુ જ અપેક્ષા હોય મારી પાસેથી તો મારી મા એ મને કઈને મોકલી ત જો તું પેલી દીકરી છુ તું સાસરે જઈશ તારા સાસુ ને એવું થશે કે મારો દીકરો મારાથી દૂર જતો જાય છે તો ક્યારેક તારી સાથે કડક વલણ હોય શકે એનું તો એને તું પોઝિટિવ લેજે. એને તું એમનો લેતી કે તારા સાસુ તને ધમકાવે છે કે તારા સાસુ તન ને ગુસ્સો કરે છે. તું એમ વિચારજે કે એમનો દીકરો એનાથી થોડું દૂર જતો હોય તો અને બિચારાને કેવું દુઃખ થતું હશે. આ શિખામણ મને એટલી બધી મારા જીવનમાં ઉપયોગી સાબિત થઈ કે ધીમે ધીમે મારા સાસુ મારા સાસુ મટીને માં બની ગયા. છેલ્લે છેલ્લે ત એમકે તેમ છાપામાં જ્યારે વાર્તાઓ આવે એમ કે સાસુઓ માં દીકરી કે કે સહિયરો સાસુઓ કે સહિયર. તો કે્યા તો આપડ આપડી જ વાર્તા આવે વંદના આપડે બે સહિયર ની જેમ તો રહીયે છીએ. એટલે ત્યારે મને એમ થાય કે મારી મા એ મને જે શીખામણ આપી એને સ્ત્રી હોવાનું સરસ રીતે પુરવાર કરી બતાવું કે એની દીકરીને એને સરસ રીતે બળોટી. કે હું મારા સાસુને સંતોષ આપી શકી અને મારા સાસુ એ વહુ તરીકે મને પળોટી કે હું કાલ સવારે મારી બહુ ને એ એવી રીતે સાચવી શકીશ. કે મારી દીકરીને સાસરે મોકલતા એવા સંસ્કાર આપી શક તમારું શું કેહેવાનું છે આ બાબતમાં.
ખરેખર ખરેખર બહુ જ સરસ તમે કહો છ સાચી જ વાત છે કે આપણે અને હવે પછીની પેઢીમાં સ્ત્રીઓ માટે હવે મહત્વ આપે છે પેલા એટલું બધું નહોતું મારા મમ્મી હતા તો મારા મમ્મી એવી વાત કરતા કે અમારા જમાના માં તો અમારે સાડી પહેરવાની લાજ કાઢવાની અમે ખુરશી ઉપર ના બેસી શકતા કોઈની આડા ન ઉતરી શકતા ઈ લોકોમાં અને આપણામાં અત્યારે એટલો ફર્ક છે કે આજે આપડ સાડી પહેરો તોય વાંધો નહી ન પહેરો તો પણ ચાલે આજે આપણે ડ્રેસ પણ પહેરી શકીએ છીએ ગમે તે પહેરવું હોય તો પહેરી શકીએ છીએ આજે સાસુ સાસુ નથી રહી સાસુ એઝ એ ફ્રેન્ડ એ મમ્મી બધી જ રીતે આપડી પટખે રહી છે પેલા તો સાસ ું એટલે સાસું કામ ન કરે પોતાની રીતે આરામ જ કરવાનો હવે એને તૈયાર થારી કરીને જમાડવાની ત્યારે હવે તો સાસુ સાથોસાથ હોય છે તો હવે બધાને મહિલાઓનું ખરેખર ગણતરી થવા લાગી કે મહિલા મહિલા છે મહિલાઓને ખૂબ આગળ લાવવી જોઈએ ને ખરેખર આપણી સરક એ હવે મહિલાઓને ખુબ જ સાથ આપે છે ભણવામાં જોબમાં ગમે જગ્યાએ તમે જાાવ અમુક દિવસે તો મહિલાઓને બસ ફ્રી બેસાડે છે અમારે એક શહેરમાં તો દર રિવારે એસી બસ હવે નીકળી છે સિટીમાં ફરવા માટેની તો દર રવિવારે મહિલાઓને ફ્રી માં બેસાડે છે અને મહિલાઓને જ્યાં ફરવું હોય ત્યાં જઈ શકે છે પેલા તો એટલી ફરવા જવાની મહિલાઓને સ્વતંત્રતા નહોતી હવે મહિલા ગમે ત્યાં જઈ શકે છે એકલી જ જઈ શકે છે અને ખરેખર બધી મહિલા અત્યારે પોતપોતાની રીતે પગભર છે એને ઘર પણ એટલું સંભાળે ને બાદ પણ એટલું જઈ અને પગભર થઈ શકે છે જોબ કરે છે તો સ્વતંત્ર રીતે જઈ આવી શકે છે તો હવે મહિલાનું સ્થાન આગળ આવ એવું લાગે છે ને આવું જ જોઈએ એમાં બે મત નથી શા માટે પુરુષ અને મહિલામાં ભેદ રાખવો મહિલા છે તો જ બધું છે એ તો વાત સાચી જ છે અને મહિલા આપણને સવારે ઉઠે ત્યારથી તે રાત્રે સુૂવે ત્યારે કેટલી કેટલી જવાબદારીઓમાં હોય છે એટલું પુરષો નથી કરી શકતા એટલે અત્યારે મહિલા અને પુરુષ માં સમવોડી કેહેવાય છે છે સમાન ગણાય છે કે ના મહિલા પણ નથી કરતી એવું નથી મહિલા બધી જ રીતે કરે છે એક સ્ત્રી ના પતિ ઓફ થઈ ગયા હોય તો એઈ સ્ત્રી બધી જ રીતે પોતાના બાળકો ની સંભાળે ઘર બી સંભાળે છે અને ત્યાંથી પૈસા કમાવા ગમે એ રીતે છેલ્લે પાલકા કામ કરીને પણ પોતાના છોકરાઓને મોટા કરે છે ભણાવે છે તો આ મહિલાનું સ્થાન કેટલું ઊંચું છે ખરેખર આવી મહિલાઓ હોય અને આપણે એને જોઈએ છેીએ ત્યારે આપણને એની ઉપર ખુબ માન થાય છે કે ના આ જગદંબા છે આ દુર્ગા છે અને આજ રીતે બધી મહિલાઓ ખુબ આગળ આવે સાચી વાત છે ને તમારી
એકદમ સાચી વાત કરી અત્યારે મહિલામાંથીની જવાબદારીઓ બહુ વધી ગઈ છે સ્ત્રી પુરુષ સમમાવડી બની પણ પુરુષ પુરુષ જ રહ્યો છે પુરુષ સ્ત્રી સમમાવડો નથી બની શકતો કે ચાલો પુરુષ તરીકે નહી કામ કરે હાર સ્ત્રી ના કામ પણ કરે જયારે સ્ત્રી પુરુષોમાં ઓડી બનીને પુરુષોના કામ કામ કરે જ છે પણ સ્ત્રીના કામો એના માથેથી ઉતર્યા નથી, તો જે સ્ત્રી સાસરે આવીને નોકરી કરવા જાય છે, ઈ સવારમાં રસોઈ પણ કરે છે, ઘરના કામ પણ પતાવે છે. અને પછી નોકરી એ જઈ નોકરી પણ કરી નોકરીમાંય પોતાના સો એ સો ટકા આપી સાંજે પાછી આવે ત્યારે શાકભાજી ને બધું રસ્તામાંથી લેતી આ મારી પોત પોતાની બેન નોકરી કરે છે, તો સવારમાં બધું કામ પતાવી અને નોકરી કરવા જાય નોકરીમાં એનું એટલું બધું માન છે, કે કોક દિવસ ઘરના કામ અંગે અડધી કલાક મોડી ગીય હોય તો એને બોસ કોઈ દિવસ કશું જ નો કે પણ ઈ એટલી બધી પ્રમાણિક છે કે, સવારે અડધી કલાક મોડી નીકળે પહોંચી હોય ઓફિસે તો સાંજે અડધી કલાક ઓફિસથી મોડી નીકળે પણ ઓફિસના કલાકો પૂરા કરે. ત્યાં અને ઓફિસથી આવતા આવતા બારથી બધું શાકભાજી ઘરમાં જે જરૂરની વસ્તુ ઓય એનું લિસ્ટ બનાવીને ગેઈ ઓય એ બધું લઈ ને આવે આવીને સિધ્ધી હાથ પગ મોડુ ધોઈ ને ચા નો કપ લઈને બેસી જાય ઘડીક પોતાનો જ અડધી કલાક ટાઈમ પાસ કરી લેય કે હું ફિસથી આવી છે, તો હું થાકી ગઈ છું ઘડીક આરામ કરી લઉ, એના હસબન્ડ એને પાણીનો ગ્લાસ લાવીને આપે. કેટલો બધો સમ સમ સમજનો કેવાય એનો હસ બન્ડ કે ચાલ મારી પત્ની પણ નોકરી કરે છે, થાકીને આવી તો હું એને પાણીનો ગ્લાસ આપું. પાણી પીય અને ચા પીય અને પછી કે ચા લાવો હું રસોડે તો એનો આપનેને બાજુમાં શાક સમારી આપે કે લોટ કાઢી આપે બેય સાથ થે મળીને તો એકબીજાની કંપની પણ રે અને સાથે મળીને રસોઈ કરી અને બેય જણા ટેબલ ઉપર લઈને બેસી જાય. એની બંને દીકરીઓ તો પરણી સાસરે જતી રઈ છે. બન્ડ વાઈફ બે જ જણા છે, એવું સરસ જીવન જીવે છે તો મને પોતાને ગર્વ થાય કે મારી બેન નોકરી કરતાં કરતા સ્ત્રી તરીકે ને બધા કામ પાર પાડે પુરુષો માવડી તો બની પણ સ્ત્રીનું ઔદાર્ય નથી ભૂલી તો આ વસ્તુ આપણને ગર્વ આપે સ્ત્રી હોવાનું આપણે સન્માન જાળવી શકીએ છીએ મને માર મારા શ્રી હોવાનું ગર્વ ઓવાની સાથે સાથે જવાબદારીનું પણ ભાન છે કે સ્ત્રી સ્ત્રી તરીકેના મોજ શોક અજુ નથી કરતી પતિને એમ નથી કેતી કે ચાલો મને પાંચ તોલાનો સેટ અપાવી દો. પતિ જયારે નોકરીથી થાકીને આવે ત્યારે હું ઘરમાં વાતાવરણ શાંત બાળકો ને ભણવા બેસ કરી દઉ કઉ પપ્પા આયવા છે ઓફિસે થી ઘડીક અવાજ નો કરતા એ થાક્યા પાક્યા આયવા હોય તમારી માટે પૈસો કમાઈને લાવે છે. એનાથી જ તમે વણો છો તમારુ જવાબદારી ફરજ બને છે કે પપ્પા આવે ત્યારે ઘડીક કે એને શાંતિ આપો એક બાળક દોડીને પાણી લઈ આવે એક બાળક દોડીને કે કે પપ્પા ચા બનાવી આપું અમે પતિ પત્ની બેસીને ઘડીક વાતો કરીએ સુખ દુઃખની એ ઓફિસની વાત કરે હું ઘરમાં શું બન્યું એ કઉ વાતો કરીને પછી શાંતિથી સવારનું બધું અ ટીવી ચાલુ કરીને મેચ આવતી હોય તો મેચ જોવે અને હું રસોઈના કામમાં લાગી જઉ રસોઈ કરીને સાંજે અમે સાથે સાડા સાતે જમી લઈએ બધા જમી ને પછી અમે બંને ચાલવા જીએ. એવું સરસ રૂટીન ગોઠવાયેલું છે કે સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવીશુ મે સ્ત્રી તરીકે બધું સભાનતાથી બધું પાર પાયડુ છે પુરુષમાં એક બાળક હોય છે. સ્ત્રી કેવાય છે ને કાર્ય શું મંત્રી ભોજને શું માતા એમ સ્ત્રી એ દરેક ભૂમિકાઓ ભજવવાની હોય છે તો હું મારા પતિને દરેક ભૂમિકા ભજવીને એવું જ એમને એ એમના મમ્મી ગુજરી ગયા પછી હું એને માનો પણ પ્રેમ આપું છું. તો આ તમે કરો તો તમે સ્ત્રીઓ હોવાનું ગૌરવ ખુબ સરસ રીતે અનુભવી શકો. તમે શું કેહ છો બેન એના વિશે
ખરેખર બેન આજે મને પણ અંદર ખૂબ આનંદ થાય ગર્વ થાય છે અભિમાન થાય છે. કે ના હું એ એક સ્ત્રી છું અને હું મારી કેટલી બધી ફરજો બજાવું છું. કે હું સવારે ઉઠું એટલે સૌથી પેલા મને એમ થાય કે ના મારા પતિને ચા જોશે એટલે પેલી હું ચા બનાવું પછી મને એમ થાય મારા બાળકોને સ્કૂલે જવાનું છે એટલે બાળકોને સ્કૂલ જવા માટે ઉઠાડીએ પછી એને ગરમ નાસ્તો એ લોકો કોઈ દિવસ મેં એને ઠંડો નાસ્તો નથી ખવડાય્યો. ગરમ સ્કૂલમાં ડબ્બો નાસ્તાનો ભરી ને જ આપવાનો અને ઘરે પણ ગરમ જ નાસ્તો ખવડાવવાનો કે હજી આજની તારીખે મારી દીકરીને એવી ટેવ છે કે ઈ કોરો નાસ્તો નથી ખાતી પેલા થી એને ગરમ જ મેં ખવડાયું છે એટલે ગરમ જ ખાય છે તો મને ખુબ એમ થાય કે ના હું મારી મા ત